હેલો હ કેમ છો હા આવે છે હો અવાજ. બસ હું પણ મજામાં તો આજે અત્યારે એઆઈ નો ક્રેઝ ખુબ વધ્યો છે, તો ચાલો આજે આપડણે એઆઈ પર વાત કરીએ.
હા જરૂર થી વાત કરીએ.
તો તમને ખબર છે એ આઈ એટલે શું.
હા એ આઈ એટલે આર્ટી ફિશિયલ અ એટ ઇન્ટેલિજન્સ એ ગુજરાતી એમાં એ તે કૃત્રિમ બુદ્ધિ માનતા માનતા કહેવામાં આવે છે અને ટેકનોલોજી જે માણસની જેમ વિચારવા શીખવા અને નિર્ણય લેવામાં સક્ષમ હોય છે, વાહ એટલે એઆય માણસોની જેમ કામ કરી શકે છે.
હા એ આઈ છે માણસની જેમ કામ કરી શકે છે.
હા ઘણા અં સે ઉદાહરણ તરીકે મોબાઈલ માં વેબસાઇટ એસેસ્ટ આસિસ્ટ ચહેરો ઓળખવાની સિસ્ટમ અને ઓનલાઈન અનુવાદ જેવી સેવાઓ એઆઈ નો ઉપયોગ કરી શકે છે.
હા હું દરરોજ છે ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરું છું શું ગૂગલ આસિસ્ટન્ટ છે એ પણ એઆઈ નો ભાગ છે.
હા ચોક્કસ રીતે ગૂગલ આસિસ્ટન્ટ સીરી અને ચેટ જીપીટી જેવી સેવાઓ એ આઈ પર આધારિત છે.
એઆઈ છે એ આપણા જીવનમાં કઈ રીતે મદદ કરી શકે એ તમે મને કહી શકો.
હા જો એઆઈ એ ઘણા ક્ષેત્રોમાં મદદરૂપ છે શિક્ષણમાં વિદ્યાર્થીઓને ભણવાની મદદ કરે છે, હોસ્પિટલના રોગ શોધવા માટે મદદ કરે છે, અને ઉદ્યોગમાં કામને ઝડપી અને સરળ બનાવવામાં એઆઈ આપણને મદદ કરે છે.
અ હા બરાબર છે તો હવે એ તો ખુબ સારું છે તો આપણે હોસ્પિટલમાં એઆઈ નો ઉપયોગ કઈ રીતે થઈ શકે.
અ હોસ્પિટલમાં એયનો ઉપયોગ જોવા જઈએ ને તો એઆઈની મદદ થી રોગનું વહેલું નિદાન કરી શકે છે, કેટલીક મશીનો મશીનો દર્દીઓના રિપોર્ટનું વિશ્લેષણ કરીને યોગ્ય માહિતી આપે છે.
હા તો એઆઈ ના ફાયદા તો ઘણા છે, પણ શું એઆઈથી કોઈ ગેરફાયદા પણ આપણે થઈ શકે.
હા દરેક ટેકનોલોજીની જેમ એ આઈ પણ કેટલાક ગેરફાયદાઓ છે.
હ તો તમે મને જણાવી શકશો કે ફાયદાની જેમ આપણે એઆઈ ના ગેરફાયદા કયા હોય.
હા જરૂર જેમ કે એઆઈ ના કારણે કેટલીક નોકરીઓ પર અસર થઈ શકે છે પરંતુ લોકો લોકોટેક ટેકનોલોજી પર વધુ નિર્ભર બની રહે છે એટલે તેનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ બિલકુલ એઆઈ ન પણ કામ સરળ બનાવવા મા ટે માણસ નું સ્થાન લેવા માટે લેવા માટે નહીં.
હા ભવિષ્યમાં શું એઆઈ નો પ્રભાવ રહેશે.
હા જોવા જઈએ તો ભવિષ્યમાં એ વધુ બનશે શિક્ષણ આરોગ્ય કૃષિ પરિવહન અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં તેનો વધુ ઉપયોગ થઈ શકે છે.
હા શું એઆઈ છે એ માનવ બુદ્ધિ ને પાછળ છોડી શકે એટલે એનાથી એઆઈ છે એ આગળ વધી જશે.
હા જરૂર આ એઆઈ એ ઘણા કામ ઝડપથી કરી શકે છે, પરંતુન માનવી માનવીય લાગણીઓ સકારાત્મકતા અને નૈતિક મૂલ્ય હજુ પણ માણસની વિશેષતા છે જ્યારે એઆઈએ આપણે માણસ બંને સાથે મળીને વધુ સારું ભવિષ્ય બનાવી શકે છે.
હા એટલે તમારી વાત પરથી લાગે છે કે એ અને માણસ જો બંને ની બુદ્ધિ મળી જાય તો આપડું ફ્યુચર છે એ વધારે સારું બની શ
હા એકદમ સાચું એ એનો ઉપયોગ સમાજના વિકાસ ને મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
હ તો આજે મને એઆઈ વિશે ઘણી બધી નવી માહિતી મળી એ જાણીને મને ખુબ આનંદ થયો. અ ટેકનોલોજી નો સારો ઉપયોગ કરીને આપણે જીવનને વધુ સરળ અને સફળ બનાવી શકીએ છીએ. એઆઈ છે કેવી રીતે ટેકનોલોજી છે કે એનો ઉપયોગ સમજદારી અને જવાબદારીથી કરવાથી આપણું જીવન છે એ વધુ સરળ ઝડપી અને ઉત્તમ બની શકે છે.
અ બરાબર છે એ આઈમાં આપણે કયા કયા કામ કરી શકીએ છીએ તમને ખબર છે.
ના એનો મને કોઈ આઈડિયા નથી તમે મને એના વિશે માહિતી આપોને
અ એઆઈ થી આપડે ફોટો એડિટ કરી શકીએ. કીચી અ ઇમેજ માં માણસ ો ને વધારો કરી શકે ફેસ ચેન્જ કરી શકી છે અત્યારે જોવા જઈએ તો ઘણી બધી થીમો આવી રહી છે પણ એ થીમ નો એક ગેરફાયદો પણ છે.
હા તો ગેરફાયદો કઈ રીતે થાય આપડે.
અ ગેરફાયદો જોવા જઈએ તો આપણા જે ડેટાઓ હોય છે એઆઈ સુધી પહોંચી શકે છે તો તે ડેટાઓ લીક થવાની શક્યતા હોઈ શકે છે.
હ મતલબ આપડે એનો ગેરફાયદો પણ છે ફાયદો
હા એ આઈ દ્વારા ઘણા કામ ઝડપથી અને ચોકસાઈ થી થઈ શકે છે હોસ્પિટલમાં અ રોગોની ઓળખ
રોગોની ઓળખ કરવા માટે પણ એઆઈ નો ઉપયોગ થઈ શકે છે.
હ પછી આપડે એઆઈ નો ઉપયોગ કરતા હોય તો આપડો ડેટા છે એ સુરક્ષિત રહી શકે.
અ ડિપેન્ડેડ એઆઈ ના વર્ક કરવા માટે સાયબર સિક્યુરિટી જય્યારે એઆઈના કેટલાક નુકસાન પણ છે. ઓટોમેશન ના કારણે કેટલીક નોકરીઓ ઉપર અસર થઈ શકે છે ડેટા એન્ટ્રી અને સાયબર સિક્યુરિટી જેવા મુદ્દાઓ પણ મહત્વના છે. જોઈ એનો અ જોવા જઈએ તો જો એઆઈ નો ખોટો ઉપયોગ થાય તો ખોટી માહિતી ફેલાઈ શકે છે તેથી એઆઈ નો ઉપયોગ નૈતિકતા અને જવાબદારીઓ સાથે જવાબદારી
હા બરાબર છે તમારી વાત સાચી છે કે જો આપણેે જવાબદારીઑથી અને થોડું ધ્યાન રાખીને કરીએ તો એ છે એ આપડા જીવનને ખુબ સરળ બનાવી શકે છે.
શું છે તમને ખબર છે.
હ એઆઈ ના ફાયદા તો આપણે એક હોસ્પિટલ ક્ષેત્રે પછી શાળા ક્ષેત્રે આપડે ઘણી બધી જગ્યાએ થઈ શકે છે ખેડૂતોને પણ એ આઈ છે મદદરૂપ છે એના કારણે એનું ઉત્પાદન વધે છે નુકસાન ઓછું થાય છે પછી એ આઈ છે એ રોબોટ્સની જેમ ઝડપથી અને ચોકસાઈ થી પણ કામ કરે છે એટલે એ આપણું કાર્ય છે એ એકદમ સરળ બનાવી શકે છે
અ બરાબર છે એ આઇ માનવ બુદ્ધિ ને પાછળ દોડી શકે છે
અ હા એ આઈ છે માનવ બુદ્ધિ ની પાછળ દોડી શકે છે એ માણસ કરતા પણ વધુ સારી રીતે કામ કરી શકે છે
બરાબર છે. એવીજ રીતે હું કઉ તો એ આઈ માણસ માણ માનવ બુદ્ધિ ની પાછળ દોડી શકે છે. જયારે એ આઈ કેટલીક ગણતરીઓ ને વિશ્લેષણમાં માણસ કરતાં ઝડપથી હોઈ શકે છે પરંતુ સર્જનાત્મક લાગણીઓ નૈતિક મૂલ્ય અને માનવીય સમ સમજ પણ હજુ માણસ ની વિશલેષ વિશેષતા છે. જયારે આ એટલે માણસ સો અને આ એઆઈ સાથે મળીને કામ કરો, તો વધુ સારું પો પરિણામ મળી શકે કે છે
હા એ તમારી વાત સાચી છે. પછી એઆઈ છે એ આપ આપણે મોબાઈલ વોઈસ આસિસ્ટન્ટ, ઓનલાઈન ભાષાંતર, ચેહરાની ઓળખ, સ્વચાલિત વાહનો અને ચેટબોર્ડ છે. એ બધા એ આઈ ના ઉદાહરણો છે. હવે હું ઘણી વાર છે ઈ એ આઈ ચેટબોટનો ઉપયોગ અભ્યાસ માટે કરું છું. તો એનાથી મને એક ફાયદો થાય છે કે, મને મારા કોઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ સરળતાથી મળી શ
બરાબર છે. મને લાગે છે કે વિદ્યાર્થીઓ એઆઈ વિશે યોગ્ય જ્ઞાન મેળવવું જોઈએ. કારણ કે ભવિષ્યમાં એ આઈ સંબંધિત કુશળતાઓ નો ખૂબ મહત્વ બની શકે છે. આજે જો ચર્ચા કરી આપણે, એઆઈ એ વિશે ઘણું શીખવા મળ્યું મને તો મને આ પણ આનંદ થયો કે એ આઈ ને સમજદાર પૂર્વક ઉપયોગ કરી શકી છે. તો એઆઈ વિશે આનથી પણ વધી માહિત તે મને તમે જણાવશો તો મને ખુબ આનંદ થશે
હા જરૂર. તો એઆઈ છે એ આપણને ઘણા ફાયદા કરાવી શકે છે. એનાથી આપડા સમયનો અને કંપનીમાં કોઈ કામ કરતા હોય તો એનો સમય અને ખર્ચ બને બચી શકે છે. પછી ઉદ્યોગોમાં પણ આ આપણે એઆઈ છે એ મદદરૂપ થાય છે. પછી આરોગ્ય ક્ષેત્રે છે તો એમાં હોસ્પિટલમાં દર્દી ના રિપોર્ટ હોય એનું વિશ્લેષણ થઈ શકે, કોઈ પણ રોગ છે તો એનું વહેલું આપણે નિદાન કરી શકીએ, સર્જરી કરી શકીએ કે એઆઈ દ્વારા
બરાબર છે જો એઆઈ હું તમને જણાવું એક વાત એઆઈ એ એવી ટેકનોલોજી છે જે કોમ્પ્યુટર અને મશીનોનો માનવ જેવીજ અ વિચારવાની શક્તિ ધરાવે છે. એ તમને ખબર છે?
અ ના એનો મને કોઈ આઈડિયા નથી.
હા જો હું તમને કહું ને તો વિચારવાની, અને શીખવાની, અને નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. જયારે એઆઈ આપણને આજના સમયમાં એ આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. મોબાઈલ ફોન મોબાઈલ ફોન વોઇસ અસિસ્ટન્ટ, ઓનલાઈન ખરીદીમાં મળવા ભલામણો અને અનુવાદ એપ્લિકેશન ચહેરાની ઓળખ અને ચેટબોક્સ જેવી ઘણી સેવાઓ દ્વારા એઆઈ આપણને કાર્ય પૂરું પાડે છે. એઆઈ ના ઘણા ફાયદા છે. ખબર છે? તે સમય બ ચાવે છે. અને કામને ઝડપ થી અને વધુ ચોક્કસ બનાવે છે. વિવિધ ક્ષેત્રોમાં શિક્ષ ક્ષેત્રોમાં વિકાસ અને પ્રોત્સાહન આપે છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ બેન્ક પૂરી કરવાનો અને ખોટો ઉપયોગ ગોપનીયતા અને રોજગાર સઅ સમસ્યાને પણ ઉઊભી કરી શકે છે. તો આપણે જો અંતમાં જોઈએ ને તો ભવિષ્યમાં શક્તિશાળી ટેકનોલોજી અને તેનો ઉપયોગ સારી રીતે થાય તો એ માનવ જીવનને વધુ સરળ અને મુદ્ધિ બુદ્ધિમાન બનાવી શકે છે. તો શું તમારે એના વિશે કઈ કેવું છે અમને?
અમ હા એ આઈ છે, એનો ક્યારેક ખોટો ઉપયોગ થાય છે, તો એનાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે. આપડો ડેટા લીક થવાની